અવાજ આવે.
હા આવડો છે બોલ
હમ તો આપડે અવે તો ફોટા પર
હા પેલા કિટુ વન તિથલ ફરવા જાયા કરે
સ્થળ નું નામ લેવું નહી.
અવાજ ની આવે તો જરાક જોરમાં બોલ
સ્થળો નું નામ ની લેના એમ કેમ
હે
સ્થળનું નામ સ્થળ
હા.
તારમાં કેમ પવન જેવા આવ્યા કરે
હા અંકિત વણ ફરવા જવા કિયા કરતાશે
એવ કે
તો હું કે તું આવવાનોશે
મે તો ની આવનો અમના
કેમ કા જવાનો તો
એટલે હમણાં શોખ ની મળે એમ છેલ્ છેલ્લો દિવસ અહે તે દાડે જવા
છેલ્લે દિવસ હોય તે દાડે એમ હો રજા ના દિવસે જ જવાનું હોય
એવું કે
હા રજાને દિવસે એકાદ દિવસ જીયાનું
તે દાડે જમણા કઈ તારીખે ક્યા વારે?
એથી તો ગુરુવારે
એવું?
હા.
મંદિરે
હા મંદિરેે
હા તો તે દાડે જ જવા જેવું તો
તું તો પહિ એમ કે ત્યાં તો એ ક્લાસ ચાલુ.
તે જ તો તકલીફ છે.
એક લેકચર છોડવા પડે ત્યાર પછી બીજું હું તો
હમ્મ
હા આપડે
એજ
કહી ની તો એકાદ દિવસ જાયે
હમ રાખે હમ રાખે એ ખાદ દિવસ
હમ્મ બધા ને દિવ્યાંગને એ લોકોને તૈયાર કર લાખવાના
હમ્મ.
એમ મોટે તો તૈયાર થઈ જ જાહે દિવ્યાંગ તો
પણ આપડે છે ને હમણાં ચોમાસામાં હમણા હમણાં ની જાય જયારે ચોમાસાુ એન્ડિંગ પર આવે ને
ક્યારે ગયા એ?
તહુથી મા તે કે હ હુ દ મ તો કેટલો પતી હે બધું
આપડ કેમ્પ વાળું કાર્ય પડી જાય ને
હા.
પછી
એ તો પહેલા ગિયાવે કેની એમ
પેલા ની મજા આવે પછી ગિયાવે ને
પેલા મજા આવે.
પહેલા નહીં હમણાં પૈસા ની મળે માંં પર
પછી તો આપડે લેક્ચર ભરવાનું થઇ ગયા હે એઈમાં હું દહ રૂપ જશે હે એટલે ત્યાં જવામાં તો
જોએ એ આપડું પેલું પેલું શું કર્યું ખરા
મહત્વનો એક મુદ્દો છે ઇન્ટર્નશિપ
હા તે તો ને પેલાને ફોન મારી જો કેવા પડે?
કેવા જ પડે ભાઈ મારે કેમ કાલે જ કરીએ કેમ કે પછી નહી મળશે.
કેમ કેહે છે ને પછી ફોર્મને એવું આપે ને એ ભાઈ પેલું નહીં થાય.
તમે કેમ પછી ટાઈમ પર નહી મળશે?
એટલે મે હશેન ફઈ ના ફઈરાને પૂસી જઉં જોે એ પેલું કરી આપતો હોય કંપનીમાં જવાની જરૂરત નહી પડે એમ જ લખી ના આપી દે.
એ તો તને જ આપશે ને?
તમારું પતિ જાય કે ને મે વાત કરી હ કે ન તો
હ ત તું તે વાત કરે, તો તે જલ્દી કર.
એમ
તટ
કાલની મે કાલે ફોન કરો ને કર પુછી જોમ એને એ હું કેટે
હમ હમ
તા હારુ પડ હે આપડે જાવા ઓની પડે હે.
દેલ્લી વી હાલવે દર દરોજની તારીખ લખવાની. પછી સાઈન કરડેવાની દેવાની ને સિક્કા મારી આપ્પાના કંપનીના બસ.
તે તો એમ હો એક દિયેસ જા હું ને તે તેટલા પંદર દિવસ ના મા જેટલા દિસ જેટલા કલાક પેલું ભરવા નાય ને તેટલા કલાક નું પેલું લખ્યાપ હેને પેલું કરને તારીક ને એ બધું લખ્યાપે હે. કેટલા દિવસ મે એખ્ખો વી કલાક પૂરા થાય ને તેવરોને.
ને મે હું કેમ ને એવું ની થાતું હોય. તો પછી એમ બી તાફ તા ફોયના પોયનાને એમ બી કે જે કે આવ આપડે અમે જો તો આવી જા હું.
તે પણ હું તે ખુડ મેનેજર.
એવું
હા અ
બરાબર તો તો બો ટપ્લિક ની પોશે અવને.
એટલે કઈ ની
તા ત થેઈ જશે મેનેજર કેની એટલે એનાવ હાતમાં જ હશે, બોધુ સઈ સિક્કા ત.
હમ-મ-મ કમનીને સિક્કો તો એન પર જ.
હ, તો તોહું કય ટય ટય આપને ટેન્શન જ ની રેય ને.
તું કેય ત્યારે મારી આપું એમ કેય એ તો.
હ-અ-અ ત તો હું ત
એટલે ખાલી પૂછી જોવાનું છે? કે એ એહેલી પેલું કરી આપે કે ની તે એને?
હા.
એની કંમનીમાં થાય કે ની થાય તે પેલું વારું ઇન્ટર્નશીપ વાળું?
બરાબર
ને તો પહી એવું લાગે ને તો પેલું માં વાત કેરી જોવા કેવાય જોવા કેવા એને ડાયરી મેરીલ વારુમાં
હ તેબી ચાલે તેમાં બી તારી તો ઓળખાણ છે ને.
તે એટલે તે ત તાથી તે આહેલો આટલે ગુંલાવ માં પેલું એનું આઇ ગયું.
એવું એટલે ગુંલાવ માં મેરી ર આયવી તા.
હા.
સ્થળનું નામ નથી લેનું પણ આપ લેય મુયકુ પણ કઈ ની અગાડ. કે આટલે આપન નજીક આવી ગયા એમ. નજીક, હમ્મ હમ્મ.
મેન એ તેમાં મેનેજર
તેબી ચાલે.
એટલે ભાઈ તેમાં પેલું કરલેન તે એને પુસી જોવા કેમ મે આ એને માપ પેલુ કરે કે ની કરે તે.
હમ્મ, એમાં હું કે બીજું હું કે આપડે બીજું અટકાવા ની જાવ પડે એમ દિવાળી ટાઈમ બગા દિવાળી ને વેકેશનમાં આરામ.
હમ્મ.
તેજ.
ન્યાસને કેવા પડ પેલું પવન ચીકવાણું પવન ચીકવાણું મજા આવે.
તેનાં જ હમણાં આવતો અટો પન મે કટ કર. એ ગીજા હમણાં જે પેલા ના પટી ગ્યા હે ડીજાઆંગાના. એટલે આબાજ આવી ગયો. હા, દિયાંગ ઓઢ્યા જ કર એ ના.
તેનો હો ફોન આવહે ત્યારે તો આપણ
હમ્મ, તો તું ફ્રી હોય તો તું ભી કરી દેજે.
હમ્મ, ની મે તો કરાય જવા ઉમા.
એવું?
હા. એટલે રમવાના જેવી. હા વળી મે હો રમવાના લાગેલો સે
હમ્મ, પછ ફોન આપી દીધેલો
હા.
બરાબ
હા ફોન એને લઈ લીધો ન આયલો ફોન મને આપ દીધો.
હમ્મ. આ બાજુ કમાવાનો સવાલ છે એટલે જરાક વાર સાઈટ પર મૂકી શકે. હમ હ
થોડાક કમાય લેમ તો કામ લાગે કશે ફરવાની હોય જવાનું હો.
હમ્મ.
હળે જો આ મહિનામાં મે કમાય લેમ તો આવતા મહિને મે ફરવા જે આગળ. કશેે, મંદિરે.
એ વિ ચાલે.
તઈ બાર.
એમ હો ફ્રી ટાઈમ માટે કઈક કરવાનું મળે નહી.
એમ હો રજા માં જ ફરવા ન એક દિવસ માટે ગઈ આ દિવસ. એક દિવસ શનવારે ગયા. ત્યાંયા રેતા પેલું કરવાનું પીહિ રવવાર ની ટ્રેનમાં આવી કરવાનું એટલે હવારે આટલે
તે વિચાલે
શનિવારે સાજે જવાનું રવિવારે હાંજે આવી રહવા
હમ્મ.
કેટલો વાર લાગે છે?
કઈ વાર ની લાગે ખાલી ટાઈમ કાઢવાજ જો એ ના હાજુ.
હા, ટ્રેનમાં જાવનું ટ્રેન માં આવવાનું.
હમ્મ, ટ્રેનમાં તો ટાઈમ ફરવાની મજા આવે.
ઓરખનું વાતાવરણ વર્હદ આવા લેગો હવે તો.
એવું
હ સારી સારી પાળ લાઈ ગ.
જોશમાં હોય ત સારું
મેતો બાર બેસી રહેલો તારા દેખાયા
તારા દેખાય તો વરસાદ ક્યાંથી આવેલો
વાદળા ચાલ્યા તે પાડ્યા સારી સે
નાના નાના વરસાદ વરસાદ લંબાઈ ગયો હમણાં તો.
પડે તો હારું એમ હ આવડું ઓશો છે એમ ક્યાં કરે
એજ તો કેમ યાર હાકભાજી ના ભાવ બહુ હમણાં
એમ તોરહો પથારે ફીટી જાન
એજ તો બાવીસ દિવસ પહિ હો ની ઊગું એ તો ફ્લોપ થઈ જ એટલે ખરાબ થઈ જાય
હમ્મ
આપડું હારું આપડે તો કઈ નઈ મળલે
આપડુ જમીન નીવ નિ મળે એટલે આપડું રોપેલું જ એટ કે નહી
હમ્મ આપડો ખેડૂ તૂટે પછી વિવ્યાંગ ના જેમ
હા
મહેનત મજૂરી
તેજ હલ
જોઈ નો વિરું કેમ નહરે વિીરુ ને જોઈ કેમ નહ આવલો
ખબર ન રિશેષ માં પાહો ફોન કરે
પછી
પેલા હ વારે ફોન નની કરે કે મેં નથી આવવાનો રિસેજમાં ફોન કરે કે મેં નથી આવવાનો એમ કે પેલા દીવ્યંગ ને
હોસ્ટેલ પર એ કેવાની ની આ માંગે એલોગર
કર એક ખબરની હોસ્ટેલ પર ની ઓહ ગેલો હ
એ હ એના કપડાં ની ઉ ટ એમ એવું કહેટો હતો એ કપડાં લેવા ગેલો હ.
હમ્મ કાલ થી દીહાપ થી જહે જઈને વિરુંન જઈ
નિરુંંજય મેં તો તમને કવ ને આપણેે તન હાથે બ બેને એક દિવસ એ લોકોને બે જણ હાથે બેહારી પછી પછાથી આપડે
એ નિ બે એ લોકો એ લોકોગ નિ બેહે બાકી ટ કમાજા આવે બે એમની બાધા કે લઈન ટન જાવનું બેહી જેવાનું
હમ્મ પછી એ લોક બે ને પહાડી મે જો મે મેં એક બાબત ની મેરે બેહું ને તો મને ખબરડી ને એક જ બેહી જ જાય એમ એ લોકો
તારે બહિ જાવાનું તારે હલવાનુંની મને પચી બેહાર દેવાનો
તું ખોઈ જાય એટલે
ત જો પેલા દયા ને ગોલા નહી દિયા ને ગોલા મેમચી સઈક બેસી જાવાનું
હમ ચાલ નહી કાલબાલ જો આવે તોવું કરીએ.
હા.
હમ.
એકાઉન્ટ નો લેક્ચરટ પ્રમાણે
હ
એના લચાર મજ કર મજા કા તો ટમેટા વાળોગેડ જો એટલે બેને પહોચાડી દાય
હા
મજા આવે જામ પેલો કરે એ લોકો ભ બહુ ચીવા જાય
ખાલી કે એમે બે ભાઈ જેવા દેખાય એમ એમાં હરખા દેખાય ને.
હમ બને
જ હવે પેલા મને વિરુ ફોન મારા લાગેલા છે
તને ખબર નહી પડી કે આપડે એવા
મે એને કીધું ન ખુંરુ કે મેં પેલું લાવ પેલું ક્યું છે એમ કે તમે કોઈ ફોન કરું એમ
એ ફોન માર માર
એટલે ફોન લાગલો હોય પેલું કમ્પ્લીટ કરવાનો એટલે.
હમ તો પછી તું એના જ ના કર હમણાં.
જોમ. એટલે બે જણા બેસી રહેલા ગેમ રમમાં
વેટિંગ એટલે તારી રાહ જોઈ.
હા.
બરાબર.
એ લાગલા કટ કટ કટ કટ
આપડું આપણું બી પતી છે પછી એને સબમિટ કરી દેજે.
હા.
એટલે તારું બી એક થઈ જ હશે કાર્ય પૂર્ણ. પછી એતો ટાઈમમાં એમ કરી આલજે કાલે પછી આજ ટાઈમ મળશું બીજું હું આપણે.
એવું લાગે તો કાલે પેલો ફોન ઘેર મુકી આ ફોન લઈને આ કર
પણ એ લાવીને શું કરવાનું તું.
હે.
હા મારે અવાજ નઈ આવું છે પેલું નહી આવું છે.
હા.
હા તે?
આપણે પછી એક કામ કર કોલેજમાં કાલે જલ્દી પહોંચી જાય તો કે બેહીને હ દૂર દૂર બેહી ને વાત કરિયા કરશું ગાડનમાં
હા ચાલ ન જોવે મે ફોન લાવું તો
હા પણ કાલે જોએ પહેલા જવાનું તો.
હા એવું લાગે તો મા ભાઈ ને ફોન કર ને મા ભાઈ ને બેહાડીને વાત કરે.
ટીવી ચાલે.
એવું કરો
હમ તુંજ વાત કરી લેજે ને ઘરનું કઈ કામ લેને. માર માથી. એને એને.
હા.
થા એટ તો બીજું ખાઈ થાય ને પૈસા મારે બધું કરે પડે હવે જવાનું છે આપડું હ ને
કા